ઓ મજા મજા તમારે કેમ છે શું કે કાલે ક્યાં કઈ બાજુ ગયાં તા
તા તર ફરવા ગયાં તા
એવું છે દાંતાર ગયાતા વરસાદ ચાલુ હ ઈ છે ને તારે
હ હ વરસાદ હશે ને ચાલુ કાલે
હા હા કાલે તો વરસાદ શરૂતું તો
ઓકે તમારે હારે કોક ડાભી ભાઈ હતા
હા હા વિકાસભાઈ હતા વિકાસભાઈ
હા શું કરતા હતા પછ
બસ તમારારા નાખડની મજાક કરતા હતા
ડાભી ભાઈ વાત કરવી છે તમારે અરે ડાભી ભાઈ જો તારી તૈયાર તો થાય વરરાજ જો ડાભી
ઘાત તા તરું લગે છે.
હા જો ઈ તૈયાર થાય છે ડાભીભાઈ કોલેજ જવા માટે
બાપા બાપા એને આજે કોલેજ કેમ યાદ આવી?
એનો વિષય તો પાછો જો
હમ માલિયા ભરેલા હોય મુજ દ ટાવાય ટીવાઈ સમાસ છે હ હિરેા કુડ હ હિરે મેરી એટલે જ પૂખતું બહ રેન્જ રેન્જમાં ગામ ગામ આવતું હોયનેખું એના પ્રમાણે લ એવું છે એવું આ તો બારતા આવ ના એ પ્રમા ઉના ઉના
હમ બોલો બોલો
કેમ છે?
બસ સારું છે આજે કોલેજ જવાનું?
ના હો ભાઈ આજ તો કહી દીધું
પગબગ દુખતા હયી સે ને
અરે કઈ નથી દુઃખતું ખાલી ગરું બેહી ગયું છે
એવું છે અમારે હારે આવ્યા એટલે તો દુખવા મંદયા
નવું અપડેટ ન્યું અપડેટ
એવું છે અમારે એને ઓલા કાઈક સંદીપ ભાઈ ને આવતા હતા એને તો બઉ દુખતા હતા પગ
હા નઈ જોવા આયવા
હમ
હા મુકત
હમ શું કે હવે વરસાદ હારો થઇ ગયો વાવણી થઇ જાહેને
હા હ હ ઓય બાપા બાપા તો તબેટી તબેટી
જો આમ છે.
એ હાલ જઉું ને હાલ આ નીકળી જાઈ હાલ હાલે ફોન કર કઈ દઈ ને કે અમે આવીએ
કઈ બાજુ જવું તમારે?
દાતર દાતાર પાછા દાતર હા ચડી આવ્યે પાછા
કેટલા પગથયા છે દાતાર ડાભીભાઈ હા ડાભીભાઈ કેટલા પગથીયાશે ડાભી ભાઈ
આ મુગા ચડીએ તો હજાર નો ચડીએે તો બે હજાર. કેમ છે? ભીરવ ને બોલાવું હું એન નામ? હું ન બકાલું, બકાસું. તમારા નાક વિશે કાક વર્ણા કરી શકો છો?
અમારા નાક વિશે કઈ વર્ણન ન થાય ઈ ભગવાન નું દીધેલું એક
નહીં-નહીં તમે ખોટા છો.
ભગવાન નો દીધેલું છે કે દોસ્તાર તોડી નાયખું?
જાવ-જાવ ડાબી ભાઈ તમે કોલેજે જાઓ. હે ભણો કાંઈક ભણો. હા તે અમે તો પૈસા જ બગાડીશું.
તું નાહ્યો નથ મુકલો કાલનો?
હમ્મ. આ જો સ્મિતભાઈ બ્રશ લીધો સે હા હાથમાં. અહ સ્મિત હવે બ્રશ લેય સે હાથમાં, હવે બ્રશ કરવા જાય સે ઈ, હવે કોલગેટ લગાડે સે. હવે એને કોલગેટ લગાડી લીધી.
કેમ કોને મા મારપીટ કોની ચાલી છે, એવું કેઈ જોઈ.
મેં સ્મિતભાઈ સ્મિતભાઈને મસ્તી મસ્તીમાં પણ મારી.
કેમ લે મફતું છે મફતું નહી આવતું. તને તઈ એ એ લ લ કોલગેટ પેડીીને વિમાંત લઈ લીધી તારી દિવાનીને શેસ પણ કુશેસ કેવું ના તધા ચાલુ પડતી કોને કાપીનેખ જદી ના આવે
ચાલુ જ છે.
હું હલો.
હમ બોલો બોલો, સ્મિતભાઈ બહ મસ્તી કરે છે.
સાચી વાત છે સંદીપભાઈ અત્યારે જાય છે મળવા.
હમ.
હા હ ફન આવીજ હા હા.
તમારે એન સી સી પૂરી?
હા હા છેલ્લું વર્ષ.
હમ સેલું સમાજ શાસ્ત્ર વિશે છે ને તમારે?
હ
હ કોણ છે પ્રોફેસર?
ચંદ્રકાઢ છે. મમ્મ આપ સારું ભણાવે.
હમ.
લાર
તમારે કોલેજ નો ટાઈમ હોવ છે?
સવારના આઠ થી રાતના દસ બાર
ઓહો. લાઈબ્રેરી માં જાઓ કરે વાંચવા.
લાયબ્રેરી માં ગયા નથી કોઈ બી.
એવું છે જવાય ને વાસવાની આ મજા આવે વાસવાની.
મજા ના જ એટલે નથ જાતા.
હમ્મ, એવું છે.
હમ્મ.
હમ્મ.
પ્રેક્ટીકલ
શું કે તમાર હોસ્ટેલમાં બાકી બધી શાંતિ?
બાકી બધી શાંતિ જાગડી કાન માં પીછી ગાલી દે.
હમ્મ.
અય અગડી આઇતી આમ કરી આમ કાના માં ગલ
એસ્ટટીક બંદા ઓ.
તો મેં. સમ જેમ પાણી ભણીની સુવિધા કાકા રહી તમરે? ના નઈ નઈ ક્યાં છે. ઓણ હો.
ગાય હોદી.
હમ્મ પોણી ગયું હૈ હ
સ્મિતભાઈ તમારા પપ્પા શું ધંધો કરે? તમારા પપ્પા શું કામ કરે, ખાલી કામ છે બોલો ને
હલો મુકેશ ભાઈ કડ મુકેશભાઈ જન્નત નજારૂ દેખાડું જન્નત નજારૂ દેખાડું
બોલો દેખાલો દેખાલો
અયા વિયાવો બાથરૂમ માં બીજા ટોયલેટમાં હા હું તો જન્નત ની વાત કરુ છું ને
ઓ સંદીપભાઈ બ્રશ કરી લીધો છે, હવે એ રૂમ તરફ જાય છે.
એ
તો
આ ઈએ કોણે પુરા કર્યા છે અલે
જો આ રિકષા જાઈ રહી છે તમે જોઈ શકો છો
ઓ હોય ઓ હોય
સવાર સવાર માં બધાએ નોકરી તરફ જાય છે.
, ભૂલમાં તું હલો મુકેશભાઈ તમે તો કઈ ભૂલતા પણ નથી.
એવું આપડે પાછું દાતાર જવું ત્યારે કોના લેતા જવા હ હરિયે
અશ્વિન એને થઈ જવ
એવું છે ને એણે ના લઈ જાવય એમને
હા હા
બોઓ જજ્યા કરે પ
જોરદાર
હમ તું કે ત્યાં કડેશલા બલેસલા પેકલા હતા કે ન
એ બધા ફાકા માતા જાય એટલે મને લાગે છે પકડાતા નતા
એવું છે તો કેતા હતા બે હતા અહિયાં
ભ એ ખોટાડી ના હતા.
હમ બાકી આપડે હાવ જ જોયો તો એ કેમ હતો બાકી
એ વાચ વાત છે બહુ મોટો બધી હતો
તો પછી એવો હાવસ કોઈ જોયો જ ન હોય.
હા હમ
બાકી મજા આવે ગિરનાર સોડવાને હવે આપડણે કાલે જઈશું દાતાત્રે
રતાને આડી દાકાર ચડવા જવાનું છે.
પાછું
હા દસ્તાર
એવું છે જવાય જવાય મ કઈ વાંધો નહી આવશું આવશું
હે
એ હા આવજુ સાથે જઈશું આપડે
ઓ બસ માં જોયું બસમાં કેટલા છે.
બચ્છમાં હૈશે કક સોગ જણા હૈશે હો
ઓ આટલી સંખ્યા હશે
તો
એમાં હો સીટું હોય ભાઈ.
હા હોય જ ને
મેં તો સાંભળથી પિસ્તાલીસ પ મળી જોઈ
ના ના તમે ખોટું હોય એમલ અમારા દેશમાં હોવ હોય.
ઓહહ હો તમારો દેશ કે વિદેશ છે.
હારું તમારે યને વાત કરીને મજા આવી પછી ફોન કરીશ.